હ
હલો. નમસ્તે.
હા નમસ્કાર કેમ છો?
બહુ જ ખુશી.
હા તો આજે આપડે થોડીક હોસ્પિટલ વિશે વાત કરીએ.
હમ.
હા તો હોસ્પિટલ વિશે વાત કરતાં મને આ ખૂબ જ આનંદ થાય છે, અને એ જે વિષય જે છે આપડો સમાજ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંસ્થા છે એમ.
હા હોસ્પિટલ ના ના હોય તો આપણે તો ખ્યાલ જ છે કે અત્યારે આપડે બધું જ ખોરાકમાં એવું ખાઈએ છીએ તો આપણને જાત જાતના દુખાવા છે અને એટલા કેન્સ સર નું પ્રમાણ પણ વધી ગયું છે જેમ કે બ્લડ કેન્સર એવા સ્તન કેન્સર એવા કેટલી જાતના દાંતનું કેન્સર, જીભનું કેન્સર.
હા તમારી વાત એકદમ સાચી છે તો હોસ્પિટલનું મુખ્ય કાર્ય શું હોય કે લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી અને સારવાર આપવી બરાબરને.
હોસ્પિટલમાં આપણને સુવિધાની દ્રષ્ટિએ જોઈએ અ મુખ્ય કાર્ય જોઈએ તો એનો આપણને સંભાળ રાખે છે આપડા સ્વાસ્થ્યની અને સારવાર એ ખુબ જ સારી આપણને હોસ્પિટલ વાળા સિવિલ વાળા એ સારી આપે છે અને પ્રાઇવેટ વાળાય સારી આપે છે.
હા તો હોસ્પિટલમાં કયા કયા પ્રકારના વિભાગો હોય છે?
એમાં એવું છે કે વિભાગોમાં તો જો ઈમરજન્સી ચાર્જ વાળા વિભાગો હોય, ઓપીડી હોય છે, લેબોરેટરી, ફાર્મસી મેડિકલ આ તે ઘણા વિભાગો હોય છે.
હા તો એમાંમ એમાંનું મને એક ઇમરજન્સી વિભાગ છે છે એનું મહત્ત્વ શું છે? એ સમજાવશો.
એમાં ઈમરજન્સી માં એવું મહત્વ છે કે અ જ્યાં આપડે તાત્કાલિક આપડે સારવાર જોતી હોય આપડુ પેશન્ટે કેવો વધારે અ બીમાર હોય અને તાત્કાલિક આપડે સારવારની જરૂર હોય તો આપડે લાાઈનમાં ઊભું રહેવું ન પડે અને તાત્કાલિક આપડે ડૉક્ટરને મળી શકીએ અને આપડી સારવાર ચાલુ થઈ જાય એટલા માટે ઈમરજન્સી વિભાગનું મહત્ત્વ છે.
હા તમે એ મને સમજાવ્યું પણ બીજો મારો એ ક્વેશ્ચન એ હતો કે હોસ્પિટલમાં ડોક્ટરોની ભૂમિકા કેટલી મહત્ત્વપૂર્ણ હોય છે?
ડોક્ટરો પોતાના દર્દીઓની તપાસ કરે છે અને સારવાર પણ આપે છે. એમાં એવું છે કે ડોક્ટરોમાં ડપ્પાસ કરે અને લાઈનમાં ઘણી બધી લાઈનો લાગી હોય છે અત્યારે દ પેશન્ટો જ એટલા થઈ ગયા છે ડોક્ટર સારવાર આપે ત્યારે.
હા તમારી વાત એકદમ સાચી છે, અને નર્સો પણ મહત્ત્વની ભૂમિકા જ ભજવતી હોય છે કેમ કે, ડૉક્ટર હોય છે સાથે નર્સની પણ જરૂર પડતી હોય છે. નર્સો જે છે એમું કરે તો કે સતત દર્દીની સંભાળ રાખતી હોય છે બરાબર
બરાબર છે નર્સો તો બિચારા આ વોર્ડ માંથી ઓલા વોર્ડમાં અને પેશન્ટો પાસે આયયાથી વા બાટલો ચડાવવા વાહથી ઈન્જેકશન દેવા દવા આપવા ભોજન લખી દયે બધી જે ડોક્ટર લખી દયે કે બધી વસ્તુ આમથી આમ નર્સો તો બિચારે દોડતી જ હોય છે, એની બહુ જ ભૂમિકા છે આપણે ના એને કઈ શકીએ એટલું એનું ફાળો છે.
હા તમારી વાત એકદમ સાચી છે, પણ તમે મને એક વાત એ જણાવો કે હોૉસ્પિટલમાં હોસ્પિટલમાં સ્વચ્છતા કેમ જરૂરી હોય છે? એટલી બધી સ્વચ્છતા કેમ રાખવી પડે છે કે, રાખવી જોઈએ.
સ્વચ્છતા માટે એવું છે કે જો કે હાલો આપડા ઘરમાંથી જ એક અ કોઈ પણને કાંઈ પણ આવ્યું હે કેન્સર છે આ કે આ છે તો આપડે ઘરને કેટલું સ્વચ્છ રાખીએ હે કે એને ચેપ નો લાગે હજી તો ચાર પાંચ વર્ષ પેલા જ આપડે આવેલો હતો કોરોના. તો એવી વસ્તુ આવે ત્યારે આપણે એકબીજાથી ખૂબ જ દૂર રહેવું પડે છે અને ચોખ્ખા એટલી રાખવી પડે છે કે સેનેટાઈઝરનો ઉપયોગ કરી તોય આપણને ફેલાય જતું હતું
હા તમારી વાત એકદમ સાચી છે અને આજકાલ કેવું છે કે હોસ્પિટલોમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી ગયો છે ઘણા બધા પ્રકારનાં મશીનો છે ડિજિટલ સિસ્ટમો છે એ સારવારને વધુ અસરકારક બનાવી દઈ છે એમ તો એમાં એમાંની જે એક લેબોરેટરી જે છે એનું શું કામ હોય છે હોસ્પિટલમાં
લેબોરેટરી છે કે એ આપડી આપડે જો કે માનો કે ડાયાબિટીસ છે તો આપણે લેબમાં ગયા વગર તો ચાલવાનું જ નથી ખ્યાલ જ ના આવે કે આપડ ડાયાબિટીસ કેટલી વધી છે કેટલી ઘટી છે એટલે લોહીનો બ્લડ નો રિપોર્ટ કરવો પડે છે ધારો કે બ્લડ કેન્સર આવ્યું તો પણ લેબોરેટરી તો કરાવી જ પડે ત્યારે જ ખબર પડે કે બ્લડમાં કે કેન્સર છે કે નથી અને બ્લડમાં કેટલી સુુગર છે કે નથી એ બધું કામકાજ લેબોરેટરીનું જ છે
તમારી વાત એકદમ સાચી છે જેમ લેબોરેટરી હોય છે એમ જ એક્સ રે વિભાગ પણ હોય છે એ તમને જાણ છે એ નહી
હા ધારો કે આપડે એક અક્ષરે વિભાગનું એટલું જ મહત્વ છે કે હાલો આપણને એપેન્ડિક્સ થયું હે તો આપણે પેટમાં દુખતું હોય એટલે આપણે પેટમાં દુખાવાની દવા લીધા કરીએ છીએ પણ એનાથી પૂર નથી થતું કારણ કે એ એક્સરે વગરનું એ દેખાય નહી ત્યાં સુધી આપણે બધી દવા નિરર્થક છે જયારે એનો એક્સરે પડે ગાંઠ હો તો ગાંઠ આવે એપેન્ડિકસ હોય એપેન્ડિક્સ આવે અને કિડનીમાં કઈ પણ અસર થઈ હોય સોજું હોય કે પથરી હોય તો એ બધું જ તમારે એક્સરે વગર કાઈ શક્ય છે નહી
હા તોમેં જે આ બધું જોણાવ્યું ને તેમાં એક્સરે નહીં તેમાં સોનોગ્રાફી કરાવવી પડે આપણે એક્સરે માં કેવું હોય છે કે ક્યાંય પણ આપણું હાડકું ભાગું હોય છે કે કોઈ હાડકું વધતું હોય છે તેમાં એક્સરે જરૂરી હોય છે આપણે એપેન્ડિક્સનું પથરીનું હા
હા એવું છે કે એપેન્ડિક્સમાં તો હાટકું જ વધે છે
હા એ
એટલે હા સોજો હોય તો પણ એમાં એ જ દેખાડે જ છે એટલે એક્સરે ની પૂરતી જરૂરત જ છે
હા અને હોસ્પિટલોમાં આરોગ્ય જાગૃતિ માટેના ઘણા કાર્યક્રમો પણ યોજાતા હોય છે કે લોકોના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ કેવી રીતે આવે એ એવી રીતે ઘણા બધા એવા કાર્યક્રમો જે છે ઉજવવામાં આવતા હોય છે છે અને હોસ્પિટલ અને સમાજ વચ્ચે પણ ઘણા બધા એવા સારા સંબંધો હોય છે એમાં સમાજના સ્વાસ્થ્યને જાળવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે બરાબરને
તમે સાચું કીધું કે હોસ્પિટલ અને સમાજમાં સરસ મજાની ભૂમિકા એ લોકો બજાવતા હોય છે કે કેવું એમાં શિસ્ત છે એ સમાજ જોતું હોય છે કે હોસ્પિટલમાં કેટલી ચોખ્ખાઈ રાખે છે એ બધુ બધી જ પેશન્ટ જે જાય એ બધી ઓલી નોંધ લેતા હોય છે કે હોસ્પિટલમાં કેટલી ચોખાઈ છે કે હોસ્પિટલમાં કેટલી શિસ્ત છે કે કેટલી નર્સો કામ કરે છે કે ડોક્ટર કે કેટલું કામ કરે છે એ બધું જ સમાજ માટે ફાળો છે એનો
હા એ વાત પણ સાચી સાચી છે અને હોસ્પિટલોમાં જે મુલાકાતીઓ આવતા હોય છે એના માટે પણ ઘણી ધ્યાનમાં રહેવા રાખવા જેવી બાબતો હોય છે જેવી કે જે છે એ લોકોએ સ્વચ્છતા જાળવવી જોઈએ શાંતિ રાખવી જોઈએ અને જ્યાં પણ કોઈ પણ નિયમો લખેલા હોય તો એ બધા નિયમોનું પાલન કરવું જોઈએ એટલે મુલાકાતીઓ માટે આ ઘણા બધા એવા પગલાં જે છે એને ધ્યાનમાં એને રાખવા જોઈએ
હોસ્પિટલમાં કામ કરવું ખુબ જ એવું છે કે હોસ્પિટલમાં પડકારજનક કામ કરવું પડે છે જવાબદારી એટલી ફૂલ હોય છે કે એક પણ કામ આપણેે જવાબદારી વગર કરી શકતા નથી કારણ કે ઘણી વાર એવું બને છે કે ડોક્ટર ઓપરેશન કરતા હોય છે પછી ક્યારેક ક્યારેક પેશન્ટ ના ઓપરેશનમાં કઈક સાધન એની અંદર પડડું ર છે ઈ લોકોને ખ્યાલ નથી હોતો પણ પછી આપણે સોનોગ્રાફી કે આ તે કરાવી એને દુખાવો થાય ત્યારે ત્યારે ખબર પડે છે
હા તમારી વાત એકદમ સાચી છે અને ભવિષ્યમાં હોસ્પિટલો કેવી રીતે વધુ સારી બને એના માટેના પણ ઘણા બધા પગલાંઓ છે કે નવી નવી ટેકનોલોજી આપણે વિકસાવતા જઈએ સારી સારી સુવિધાઓ મળતી રહી અને આરોગ્ય આરોગ્ય જાગૃતિ માટે પણ ઘણા બધા એવા કાર્યો છે એ કરી શકાય છે તો આજે આપણે હોસ્પિટલ વિશે ઘણી બધી વાર્ત કરી એ વાત બદલ તમને પણ ઘણું શીખવા મળ્યું હશે અને મને પણ ઘણું શીખવા મળ્યું અને આવી જ રીતે કંઈક કે નવા ટોપિક સાથે ફરી આપણેમ વાત કરીશું તો આભાર તમારો
હા મને પણ આમાંથી ઘણું જ જાણવા મળ્યું હોસ્પિટલ વિશે
હા અને છેલ્લે તો હું તમને એટલું જ કહીશ કે હોસ્પિટલ માત્ર સારવારનું સ્થળ નથી પરંતુ સ્વાસ્થ્યની સંભાળનું એક કેન્દ્ર છે આ વાત બહુ સારી એવી છે કે સ્વાસ્થ્ય જે છે એ ખૂબ જ આપણે સારું રાખવું પડે છે જેના કારણે આપણે હોસ્પિટલે વારંવાર ન જવું પડે તો આજની વાત ઉપરથી ઘણું બધું શીખવા મળ્યું તો આભાર તમારો
હા આભાર